હલો.
હલો.
અવાજ આવે છે.
હા આવે છે હા આવે છે અવાજ છે.
સારું સારું કેવું આમ. આજકાલ તો આપણેે આમ દેશમાં કેટલી બેરોજગારી જોવા મળે છે.
બહુ જ બેરોજગારી છે આજકાલ તો ભણેલા ઘણા લોકોને પણ ન નોકરી નથી મળતી
હા અને આપડે એમ કહીએને કે બેરોજગારી તો આમ દેશના વિકાસ માટેનો આમ મોટો પડકાર કહી શકાય
હા સાચી વાત છે.
જે આમ દેશના યુવાનોને યોગ્ય રોજગાર મળે છે તે દેશ ઝડપથી વિકાસ કરે છે. પણ મોટે ભાગે તો બેરોજગારી જ જોવા મળતી હોય છે આપણા દેશમાં
સાચી વાત છે મોટી મોટી ડિગ્રી હોવા છતાં પણ લોકોને નોકરી નોકરી નથી મળતી તો ઘણા લોકો બેરોજગારીના લીધે તે ખોટા માર્ગે ચડી જાય છે.
અને યુવાનો કોઈ પણ દેશની આમ સૌથી મોટી શક્તિ હોય પરંતુ તો જયારે શિક્ષિત અને કુશળ યુવાનને પણ યોગ્ય રોજગાર મળતો નથી ને ત્યારે તે ત્ર વ્યક્તિગત સમસ્યા રહેતી નથી પરંતુ દેશ દ ના વિકાસ માટે પણ મોટો આમ પડકાર બની જાય છે. ચ હા અને આજના સમયમાં કેવું કેટટ બેરોજગારી ભારત સહિત આમ ઘણા દેશોનો માટે ગંભીર સમસ્યા ્યા બની ગઈ છે.
હ અને લોકોને બેરોજગારીના લીધે અમુક એવા પણ કામ કરવા પડતા હોય છે જે લોકોને નથી પસંદ હોતા.
અને બેરોજગારી એટલે આમ એવી સ્થિતિ કે જયારે વ્યક્તિ પાસે કામ કરવાની ચ્છા યોગ્ય લાયકાત અને ક્ષમતા હોવા છતાં પણ તેને યોગ્ય બેરોજ રોજગાર મળતો નથી આજે લાખો યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ નોકરી માટે લાંબા સમય સુધી આમ રાહ જોતા હોય છે.
સાચી વાત છે અને જે હિસાબે આજકાલ મોંઘવારી વધે છે એમ વધુને વધુ બેરોજગારી પણ વધતી જ જાય છે.
અને બેરોજગારીને તો આપડે જોઈ ને તો ઘણા કારણો છે સૌથી પેલું કારણ તો જોઈએ ને તો વસ્તી વધતી જ જાય છે.
સાચી વાત છે‌
દર વર્ષે આમ રોજગાર શોધનારા યુવાનોની સંખ્યા વધી રહી છે જયારે નવી નોકરીઓ એટલી ઝડપથી ઉઊભી થતી નથી. બીજું કારણ કે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું અંતર છે ઘણી વખત વિદ્યાર્થીઓ પાસે ડિગ્રી તો હોય છે પરંતુ ઉદ્યોગોને જરૂરી જે સ્કીલ્સ હોય એ નથી હોતી
હા સાચી વાત છે એટલે જ ઘણી વાર શિક્ષકો કહેતા હોય છે કે તમે નોલેજ સાથે સાથે સ્કીિલ પણ ડેવલોપ કરો જેથી તમને આગળ જઈને રોજગારી સારી મળી રહે બે
હા એ તો સાચી વાત છે જે આપણેે આમ ત્રીજું કારણ જોવા જઈએ તો ટેકનોલોજીનોો આમ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે હા ઘણી જગ્યાએ મશીનો અને ઓટોમિશન ના કારણે પરંપરાગત નોકરીઓ ઓછી થઈ રહી છે
ઉ છે
નવી ટેકનોલોજી માટે પણ નવી કુશળતા જરૂર બની રહી છે જે લોકો સામાન્ય જે લોકો આમ સમય સાથે પોતાની કુશળતા વધારતા નથી તેઓ પાછળ રહી જાય છે
સાચી વાત છે અને ઘણા બધા એવા જે માણસોના કામ છે આજ આકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે લઈ લીધા છે કારણ કે ઘણા બધા કામ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિક્સ થઈ જાય છે
હા અને બેરોજગારીની અસર ખુબ આમ ગંભીર હોય છે વ્યક્તિ નો આત્મવિશ્વાસ ઘટે છે પરિવાર પર આર્થિક ભાર વધે છે અને માનસિક તણાવ પણ આમ વધી જાય છે લાંબા લાંબા સુધી બે બેરોજગાર રહેવાને કારણે સમાજમાં અસંતોષ પણ વધી જાય છે
હા એ તો છે
હા કેમ કે જો કોઈ વ્યક્તિ આમ બેરોજગાર હોય અને કુશળ છે કે નોકરી એને મળી શકે એવું છે તો પણ અમુક વાર કેવું થાય કે સમાજ એને ધુષ્કારે છે કે આ આટલો મોટો થયો તો પણ આમ નોકરી નથી કરી શકતો
સાચી વાત છે અને ઘણી વાર રોજગારી નામ મળવાના કારણે ઘણા લોકોને માનસિક તણાવ વધી જતો હોય છે મુજાઈ જાય છે લોકો
હા અને આ સમસ્યાનો ઉકેલ માત્ર સરકાર પાસે નથી સરકારે આમ નવા ઉદ્યોગો સ્ટાર્ટઅપ અ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવું જોઈએ બીજી તરફ યુવાનો એ પણ નવી ટેકનોલોજી કોમ્પ્યુટર અંગ્રેજી કોમ્યુનિકેશન સ્કેલ્સ અને અન્ય વ્યવસાયિક કૌશલ્ય શીખવા જોઈએ
સાચી વાત છે
હા અને આજના જમા આજના સમયમાં એઆઈ એટલે એઆઈ ડિજિટલ માર્કેટ ટિંગ બાયોટેકનોલોજી કૃષિ ઈ કોમર્સ ગ્રીન એનર્જી અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે
હા
હા અને એવી સ્કિલશ હાલ નવી હાઈ હોવાથી જે જૂના લોકો છે એ લોકો શીખી શકતા નથી એના લીધે એ લોકો બેરોજગારીનો સામનો કરવો પડતો હોય છે
એટલા માટે સા શાળાઓમાં અને કોલેજોમાં અભ્યાસની સાથે સાથે આવી સ્કિલ ડેવલપમેન્ટ પર પણ કામ કરાવવું જોઈએ શિક્ષકોએ
હા સાચી વાત છે એટલે આમ વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી મેળવવા પણ નહી પરંતુ અ કૌશલ્ય વિકસાવવા પર પણ ભારા મૂકવો જોઈએ
હ સાચી વાત છે
વિદ્યાર્થી જીવનથી જ ઇન્ટર્નશીપ પ્રોજેક્ટ વર્કશોપ અને પ્રેક્ટિકલ અનુભવ મેળવવો જોઈએ ખાસ કરીને અ બોટની જેવા વિષયમાં લેબોરેટરી અનુભવ પ્લા કલ્ચર કૃષિ પર્યાવરણ અને સંશોધન ક્ષેત્રમાં ઘણી નવી તકોલ્ ઉપલબ્ધ હોય છે
હ એને જો આપણે બોટનીની જ વાત કરીએ તો એમાં એ ટેક્ઝોનોમી વિશે વધારે બાળકોએ જાણવું જોઈએ જેથી ફિલ્ડવર્કમાં એમને સારું કામ મળી શકે
હા એ સાચી વાત છે કેમ કે હાલ આમ એક્સોનોમિકસની પણ આમ સંખ્યા ઘણી ઓછી છે તો એ લોકોને એ ફિલ્ડમાં નોકરી મળવાની સંભાવના વધુ છે.
હા.
આપણેે એમ કહી શકીએ કે બેરોજગારી એ આામ પડકાર છે, પરંતુ અશક્ય. કો સમસ્યા તો નથી.
હા અશક્ય સમસ્યા તો નથી જો તમે. તમારી બેરોજગારીને દૂર કરવા માટે અમુક શ્રમ કરતા હોય. જેમકે સ્કિલ ડેવલપમેન્ટ પર કામ કરતા હો. કે જ્યાં સુધી તમને તમારી મનપસંદ નોકરી ના મળે ત્યાં સુધી. તમે બીજી કોઈ નોકરી કરી અને તમને મનગમતી નોકરી મેળવવા માટે. પ્રયાસ કરતા
હા એ તો સાચી વાત છે, અને એમ જો સર. સરકાર શૈક્ષણિક સંસ્થાઓ ઉદ્યોગો અને. યુવાનો સાથે મળીને કામ કરે ને. તો રોજગારીની નવી તકો આમ ઊભી થઈ શકે છે.
હા
અને મહેનત નવી કુશળતા અને સખત સતત શીખવાની ભાવના. દરેક યુવાનને આમ સફળતા તરફ લઈ જ લઈ જઈ શકે છે.
હ.
હા. અને કેવું કે ડિગ્રી તમને આમ તક આપે છે. પરંતુ કૌશલ્ય અને સફળતા પણ અપાવે છે.
સાચી વાત છે, તો તમારી.
અને બદલાતી. દુનિયામાં સૌથી સફળ એજ છે, જે સતત શીખે છે, અને નવા પડકાર કારોને આમ સ્વીકાર કરે છે.
હા એટલે. બને એટલું તમે સતત શીખતા રહો અને તમારામાં જે નવું નવું કૌશલ્ય છે, એને વિકાસ કરતા રહો તો ભવિષ્યમાં કોઈ એક દિવસ તો તમે તમારી બેરોજગારી માટે. બહાર આવી શકશો.
તમારામાંથી શીખવાની ધઝગસ દૂર ના થવી જોઈએ ભહેલે તમારી ઉંમર વધતી રહે
હા અને તમારે છે, ને નિરાશ પણ ના થવું જોઈએ. કે મારી પાસે એ નોકરી ન કે આતી
માતા પિતાએ પણ. જો એમના છોકરા એમના બાળકો બેરોજગારીથી સફર કરતા હો. તો એમને સપોર્ટ કરવો જોઈએ.
હા એ તો વાત સાચી છે, અને બાળકે પણ. પોતાની જાતને આમ વિશ્વાસ આત્મવિશ્વાસ રાખવો જોઈએ કે. મેં આ કાર્ય કરી શકી જો એ જ એમ નિરાશા માની જશે તો એ કઈ નવીું શીખી પણ નહી શકે અને ભવિષ્ય તેમાં નોકરી પણ નહી મેળવી શકે
સાચી વાત છે.
ને બને એટલું. ભણતરમાં પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ કે તમે એટલા સુધી આગળ જઈ શકો તમને સામેથી નોકરી ઓફર થાય.
હા સાચી વાત છે તો અને ઘણી બધી એવી ઇન્ટર્નશિપ્સ હોય છે. છે જેમાં અ બાળકોએ ભાગ લેવો જોઈએ. જે કારણ કે અમુક ઇન્ટર્નશીપ પણ એવી હોય છે જે આગળ જઈને તમને જોબ ઓફર કરતી હોય છે તો તમે એવી ઇન્ટર્નશીપ કરી અને ઘણું બધું શીખી શકો છો.
એતો વાત સાચી છે વાંધો નહી સારું સારું પછી. કોક દિવસ વાત કરીશું સાર.